હેલો.
કેમ છો બેન?
હા હું મજામાં. તમને સારું છે?
એકદમ સારવો આજ તો તમે મને બહુ જ યાદ આવ્યા
કેમ શું થઈ ગયું
ભારત ગઈને જો તો ખરી કે કેટલો બધો ભાવ વધી ગયો છે એટલે ભી કું આ કેટલી મોંઘવારી વધતી જાય છે સાચી વાત કે નહીં બેન
બહુ સાચી વાત છે અને આપડી જેવા સામાન્ય વર્ગ ના પરિવાર હોય ને એઈ લોકો માટે તો એટલું મુશ્કેલ થઈ જાય છે ને ઘર ચલાવવું કારણ કે તમે જુઓ ને કે શાકભાજી હોય દૂધ હોય અનાજ હોય ગેસ પેટ્રોલ એટલું બધું બધામાં મોંઘું થતું જાય ને સો રૂપ ક્યારેક બસો રૂપિયા એમ તો આપણને આપડી બચત હોય છે તો ઓછી થતી જાય છે પણ અત્યારે જે ઘરનું મેનેજ કરવું હોય ને મહિનાનું બજેટ મેનેજ કરવુંય એમાં પણ કેટલી તકલીફ પડે છે અને પછી કેવું છે મોંઘવારીની સામે આવક તો અત્યારે એક લિમિટ જ છે કે ભાઈ આવક તો એટલી ને એટલી જ રહેવાની છે પણ આમાં ખર્ચ આપણો એટલો વધતો જાય છે એટલે એની અસર મને એવું લાગે કે મોંઘવારીની અસર સૌથી વધુ છે ને આપણી જેવા મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર હોય ને એ લોકોને બહુ અસર પડે પણ એમ કે બજેટ ઘરનું જળવી ન શકાય બચત ઓછી થઈ જાય હવે જો છોકરા હોય ઘરમાં તો એ લોકોનું એજ્યુકેશન એટલું મોંઘું થતું જાય છે પછી કઈક હોસ્પિટલ રિલેટેડ હોય તો એમાં એટલું બધું મોંઘવારું બધું હોતું જાય છે એમ અને જે વસ્તુ જોતી હોય તો જોવાની જ તે શાકભાજી છે દૂધ છે અનાજ કઠોળ છે એની વગર તો ચાલી શકે એમ નથી આપડણે ચલો બિનજરૂરી ખર્ચો ઓ ઓછો કરી દઈએ કે ચલો શોખની વસ્તુ આપણે ના લઈએ અત્યારે ચાલી જશે પણ જરૂરી વસ્તુ છે એ તો કેવી રીતના આપણે ઓછી કરી શકીએ એમ એટલે આમાં આપડી બચત ઓછી થઈ જાય છે, અને આગળ જતા એ આપણને જ નડવાનું કારણ કે મોંઘવારી તો વધતી જ જવાની છે શું કેવું છે તમારું આમાં
બહુ સાચી વાત છે બેન અત્યારની મોંઘવારી અને પેલાની સસ્ વિચારું ને તો એમ થાય કેટલો ફેર પડી ગયો પેલા આપે પાંચ રૂપે લીટર પ ો પુરા આવતા અત્યારના સો રૂપ એકસો દસ રૂપિયા લીટર પેટ્રોલ થઈ ગયું છે એટલો તફાવત પેલા તો પિક્ચરની ટિકિટો છે ને આપડણે બાલ્કની લેતા ને તો રૂપિયા બે રૂપિયામાં આવતી અત્યના સાડા ત્રણસો ચારસો રૂપિયા થઈ ગયા છે કેટલો ડિફરન્સ થઈ ગયો છે મોંઘવારી કેટલી દિવસે ને દિવસે વધતી જાય છે પેલા આપડા મમ્મી પપ્પાને છ સાત બેનો ભાઈઓ હતા ને તોય તે ભણાવવા અઘરા ન પડતા અત્યારના તો એક બાળકની ફી ભરવી હોય ને તો એ મા બાપ ને બહુ જ અઘરું પડી જાય છે એમાં જે પ્રાાઈવેટ નોકરી કરતા હોય ને એ હોય ને સામાન્ય ઘર ના હોય ને એ લોક ને તો બિચારાને એટલો બધો પ્રોબ્લેમ થાય ને કે વાત ન પૂછો. એટલે આપણને એમ થાય કે આ મોંઘવારી દિવસે ને દિવસે કેમ વધતી જાય છે. અને અત્યારના તો બે જણ કમાય ને તો જ થાય એવું છે બાકી તો ચાલે એવું જ નથી બે જણે જો જોબ કરવી પડે પછી બાળકોને એ રીતે ઉછેરવા પડે એટલું એજ્યુકેશન આપી અને આગળ જતાય તે એટલું ભણાવવા પડશે ને કે ઈ લોકો ઈ સારી જોબ નહી કરે ને તો આ મોંઘવારી એને તો કય રેવા જ નહી દઈએ અત્યારના મોંઘવારીનો રેસ એટલો ઊંચો થઈ ગયો છે તમે માનશો અતના દૂધ કેટલું મોંઘુ થઇ ગયું છે, એસી રૂપિયાને પંચ્યાસી રૂપિયા લીટર દૂધ થઇ ગયું છે. હવે આપણે બ જ વસ્તારી હોય તો લીટર દૂધમાં તો થાય જ નહી એટલે બે લીટર દૂધ તો લેવું જ પડે. તો એકસો સાઈઠ રૂપિયા તો રોજ ના થઈ ગયા. તો માણસને દૂધના જ જો એટલા થઈ જતા હોય છ સાત હજાર. તો પછી આગળ કેમ ચાલે એની સામે પગારે પ્રાઈવેટમાં એવો નથી હોતો. એટલે તો માણસ કે છે, ને કે બચત કરતા શીખો અત્યારથી તમે જ નાનપણ થી જયારે હો ત્યારથી ઝીણી ઝીણી બચત કરશો તો તમને આગળ નહી કા વાંધો આવે નીતર આ મોંઘવારીમાં તમે ટકી જ નઈ શકો. તમે કહો છો ને બેન એમાં તેના તો શાકભાજી એટલા મોંઘા થઈ ગયા દૂધ, એજ્યુ કેસન બધું જ મોંઘું થઈ ગયું. જયારે આપડે અમે ના ના હતા ને ત્યારે તો શાક ને ઇ બધું કેટલું સસ્તું મળતું. બધું પાંચ રૂપિયા, દસ રૂપિયા કિલો મળી જતું. એટલે ત્યારે નુ અને અત્યારનું બેની મોંઘવારીનો રેશિયો જોતા એ મ થાય કે હજીતો આટલું મોંઘવારી છે. જો માણસ સમજશે નહી વરસાદ નહી આપે ખેતીમાં જો પાક સારો નહી થાય ઝાડવાઓ જો કાપી નાખશે એના હિસાબે વરસાદ નહીં આવે અને દુકાળ પડશે તો તો હજી આણથી ડ બલ આપણને મોંઘવારીઓ થવાની છે, એટલે હું તો એવું માનું છું કે અત્યારથી બધા બે જણ કમાય, બચત કરે તો તમે ટકી શકશો નીતર ટકી જ નઈ શકો, શું કેવું તમારું?
સાચી વાત છે અત્યારે મારી નાની છે છોકરી અને છોકરો તો હજી હવે એનું એડમિશન લેવાનું છે. પણ તમે જુઓ ને એટલું મોંઘું થઈ ગયું છે ને એને ભણાવવું જ એટલું અઘરું છે સ્કૂલ ફી વધતી જાય છે દર વર્ષે થોડીક થોડીક અને ખાલી સ્કૂલ ફીથી નથી થતું સામે બુક્સ એટલી બુક્સના પ્રાઇઝ વધી જાય, યુનિફોર્મ દર વર્ષે કંઈક નું કઈક બે, ચાર વરસ થાય એટલે કઈક ચેન્જ થાય એટલે, આપડે ઈ લેવાનું, હવે નવું શરૂ તાયુ છે બે દિવસ અઠવાડિયામાં અલગ યુનિફોર્મ હોય એટલે ઇ બધું તમે જોઓ ને કે ભણાવવા માટે ખા ફી થી નથી પડતું એમ દેખા દેખી માં આપ મો અને આ બધું મોંઘું થતું જાય તો આપડી જેવા મિડલ ક્લાસ લોકોને તો બહુ જ મહેનત કરવી પડે એમ. કારણ કે જો મારા જ હસબન્ડ ની વાત કરું તો પ્રાાઈવેટમાં છે, તો હવે પ્રાઇવેટમાં કેવું એ આટલો પગાર તો વધે નહીં જેટલી મોંઘવારી દિવસેને દિવસે વધી જાય છે, ચલો આ બધા એવું કે છે કે અત્યારે યુદ્ધને લીધ તે વધે છે પણ યુદ્ધને લીધે જયારે સા યુદ્ધમાં શાંતિ હોય છે તો પછી એક વાર મોંઘવારી વધ્યા પછી ઘટતી નથી એમ. એટલે એટલું બધું આપણને અઘરું પડી જાય ને તમે જેમ કહો છો ને એમ પહે અમારે અઠવાડિયા નુ સાથ આપડે બસો ત્રણસો રૂપિયામાં આવી જતું. અત્યારે ઈજ શાક પાંચસો, છસો રૂપિયા થઇ જાય છે, કઠોળ, અનાજ બધી વસ્તુમાં પણ એટલું જ બહુ ફેર પડી જાય છે તો, બધું તમે જુઓ ને કે, આપડે એમ થાય કે, આપડે બ બચત તો આમાં ધીમે ને ધીમે ઓછી થાય છે, ઉલટાનો ખર્ચો પૂરો કરવા બચતમાંથી આપણે લેવું પડે છે, એવું લાગે છે. તમારે, ચલો બાર ખાવા નો જઈએ આપણે ધીમે ધીમે ઈ બી ઓછું કરીએ પણ, આજે મોંઘવારી વધ તી જ જાય છે, એનું આપણે શું કરી શકીએ, તમને શું લાગે છે આપણે શું કરવું જોઈએ?
બહુ સાચી વાત છે અને, આ મોંઘવારી ના હિસાબે છે ને બિન અત્યે જો-જો ચો લૂટપાટ કેટલી વધી ગઈ છે, માણસો એક બીજાનુ ખૂન કરીરી નાખે છે. કારણ કે, આવક ક્યાથી નથી ને જાવક વધી ગઈ છે, એના હિસાબે અત્યારના બધા આપડા રસ્તે ચાલતા હોય તો ચેનો લૂટી જાય છે, ઘરમાં ચોરીઓ થવા મંડી અરે ભૂખમરો થવા મંડ્યો છે ને, બેન કોઈને સરખું જમવાનું નથ મળતું ને, ઈના હિસાબે તો, અત્યારના માણસો એકબીજાને મારી નાખતાય વિચારતા નથી અને, કારણ શું આવે છે. કે, મારા ઘરમાં અન્ન નોતું એટલે મારે વા અન્ન જોતું તું પણ મને કય આવક નોતી થતી, અને આવક થાય છે એમાં પૂરું નહોતું પડતું. એના હિસાબે માણસ, માણસ નો વેરી બની ગીયો છે. એટલે અત્યારના આ બધી પરિસ્થતિ અત્યાર તમે જોઓ છાપાઓમાં વધતા જતા ક્રાઈમ ના કેસુઓ જુઓ. કે ચોરી, લૂટપાટ ના કેસુઓ જુઓ. ત્યારે એમ થાય છે કે, સાચી વાત છે, અત્યાર મોંઘવારી બઉ જ ચરમસીમાય છે. પણ, એની સામે માણસે એટલું જ સમજવું જોઈએ. તે પોતે બચત કરે નાનીને ટૂંકી આવક હોય તો, એમાં કેમ રોડઉ અત્યારના શું છે કે, પછેડી કરતા વુ ભવુ ચાદર મોટી એના જેવું થઈ ગીયું છે. કે માણસ ને દેખાડો વધી ગીયો છે. એના હિસાબે પોતાની પાસે રૂપિયો હોય ને તો બે રૂપેનો ખર્ચો કરી અને મે સલો બધો પૈસા એવું દેખાડો કરે છે. અને લોન લઈ લે છે, દેવું કરે છે, પણ પોતાની લાઇફસ્ટાઇલમાં કોઈ ફેરફાર કરતું નથી. એટલે બારસે જે છે ને, એવા પોતે દેખાવું પડશે અને સ્વીકાર પડશે. કે, મારી પાસે આટલું છે તો, હું આટલા પાસે નથી. તો, હું ના પાડતા સીખીશ આ જો એનામા જઈને બેન તો વાંધો આવે એવું નથી. પણ, દેખા દેખી આની પાસે પૈસા વધારે છે, બની પાસે નથી. અને, હું ની દેખાડું તો, હું કેવો ખરાબ દેખાઈશ એવી શરમ મૂકવી પડસે. તો જ આગળ હાલસે ની તર નઈ ચાલે, અત્યાર ના જે આવ વકમાં વી અને આગળ હાલસે તો થોડું લૂટફાટ, ચોરી.. જે છે, એમાંથી થોડુંક બચત કરી અને આપણાથી નાના જે છે. એને આપડણે અ ક તો જ થશે નીતર નઈ થાય. ચલો બેન, હું અત્યારે બહાર જઉં છું. પછી ફોન કરું તમને હો, આવજો.
ઓકે, હા, હા, ચલો આવજો.